હલો કેમ છો ભરતી બેન
બસ એકદમ મજામાં તમે કેમ છો
એકદમ મજામાં હો અત્યારના જો તમને જ યાદ કરતી તી હુ મારે છે ને મારે છે ને અત્યારેના સામે એક નાની બેબી અમારે રેન્ટ ઉપર રેવા આવી છે તો એટલી કાલી બલી વાત કરે ને વાતો પણ એક છે કે એને છે ને મોબાઈલ નઈ કેવું છે બહુ એટલે એ આખો દિવસ મોબાઈલ લઈને બેઠી હોય એને જોઈને પછી મને વિચારે આવ્યો કે આ લોકોનું બાળ પણ કેવું છે અને આપણું બાળ પણ કેવું હતું આપડે તો કેવા નાનપણમાં બધા બેનપણીઓ ભેગી થઈ અને થપ્પો રમતા ગલા રમતા કે ચકોડા રમતા અને આમ રાહ જોતા કે ક્યારે બેનપણીઓ ભેગી થશે ને ક્યારે રમશું અત્યારના તું તમે જોવું તું કોઈ જ લોકો રમવાના ન કરતા અને કા પછી બધી બેનપણીઓ ભેગી થયું હોય ને તો નીચે મોબાઈલ લઈને બેઠી હોય અને કા પછી પીછી કયું પિક્ચર આવ્યું કઈ વેબ સિરીઝ આવી એવી બધી આપણા જેવી જે નાન પણ ની ગેમ હતી રમતા બધા ભેગા થતા એ તો સાૌ બધું વયું જ ગયું છે અત્ય્યારેના તો સૌથી વધુ મોબાઈલ ના જગ્યા લઈ ગયું એટલે અત્યારે છોકરાઓ નું માર્ગ પણ વિખાઈ ગયું હોય ને એવું લાગે છે તમે શું કહો છો
તમારી વાત બહુ સાચી છે બેન આ મોબાઈલે તો આખા બાળકોનું બાળપ જ છીનવી લીધેલું છે અરે બાળકો શું નાના બાળકોથી લઈને મોટા સુધી બધા આખું આખું દિવસ બસ ફોન ફોન ને ફોન જ એ સિવાય કોઈ બીજી વાત તો જ નહીં ને ફોનમાં ઓલી અલગ અલગ પ્રકારની ગેમ રમશે રીલ્સ જોશે આપડા સમયમાં તો કેટલી બધી અલગ અલગ રમતો આવતી. તમે જે રમતો કીધી એ બધી રમતો મને પણ બહુ ગમતી રમવી હો અમે પણ બધા બેનપણીઓ ભેગા થઈ સાંજ પડે એની જ રાહ જોઈએ અને ભેગી થઈને રમીએ છ વાગે એટલે એક બીજાને હાકોટા પાડીએ કે ભાઈ હલો રમવા હલો રમવા એ છ થી આઠ વાગ્યા સુધી એક ધાર્યું રમતા અને પછી આવી હાથપગ ધોઈ જમીન ઉનાળો હોય તો અગાશીમાં સુતાય એવી મજા આવતી ને બેન પણ હવે આવું બધું કઈ રહ્યું જ નથી. બસ એટલું જીવન ફોનમય જ થઈ ગયું છે.
બહુ સાચી વાત છે તમારી જીવન ફોનમય થઈ જ ગયું છે. પણ એક વસ્તુ કહુ હું તો મારી બેબી ને કહું કે બેટા તું નીચે જતી હો હતો રમતી હો હતો તારી બેનપણીઓને બોલાવતી હતો. તો એ એક જ વસ્તુ કે ના મમ્મી મને કંટાળો આવેત ન નથી જવું એમ કરતા મને ટીવી જોવા દે ને મને મોબાઈલ જો ના દેને એટલે આમાં છે ને આપણો પણ થોડોક વાક છે કે મમ્મી પપ્પાઓ નથી સમજતા કે બાળપકોને આપડે પોતે એની સાથે નાના થઈ અને આપણે રમશું અને આપણેે લોકોને ટેવ પાડશું તો પણ અત્યારના તો મમ્મી પપ્પા પ્પા હોય ફ્રી થાય એટલે મોબાઈલ અને પપ્પા હો ટીવી અને મમ્મી એમ કે હું મારી રીલ જોઈ લઉ માંડ ફ્રી થઈ છુ કામ માંથી તો હવે હું થોડીક વાર મોબાઈલ જોવ અને છોકરું હેરાન કરે તો એમ કે લે બેટા તું મોબાઈલ જો તારો અને હવે તો બધાને પર્સનલી નાનપણથી મોબાઈલ આપી દેવા માંગ્યા છે. એને તમે જોજો વેકેશન પડે ને તો કોઈ સૌ બધા એમ કે છે કેર તો આખું વેકેશન ભણ્યા ને એટલે ટીવી નથ જોડેને તો હવે તો જે નવા પિક્ચર રિલીઝ થયા હશે ને એ આપડણે જોઈએ. એમ કરીને એ લોકો બહાર નથી નીકળતા હું તો હવે શું કરું છું. કે મારી બેબી ને એમ કહુ ચલ હું તારી સાથે છે ને નીચે રમવા આવું આપડ આપ રમીએ પછી તારી બેનપણીઓને બોલાવું પછી એ બેનપણીઓને બોલાવું પછી અમે રમીએ એમ કરીને ધીમે ધીમે ટેવ પાડીએ એટલે મને એવું લાગે છે કે આ બધા એ પ્રયત્ન કરવો જોઈએ અને એક એક જણને કહીએ એ બીજાને કે એમ ત્રીજા ને ઈ એ એની ત્રીજી ફ્રેન્ડ કે મારી મમ્મી મારી સાથે રમે છે એની એટલે ઈ દીકરી નેએમ થાય કે ચલો હું એ મારી મમ્મી ને વાત કરું એ મારી સાથે રમે એમ કરશું ને બેન તો જ થશે આપડ ખબર છે નાના હતા ને તો આપણી પાસે કોઈની પાસે મોબાઈલ ને એવું નહોતું એટલે આપણા મમ્મી પપ્પા છે ને બહાર ખુશ નાખીને રાત્રે બેસ તા એટલે આજુ બાાજુ વાળા બધા પાડોશીઓ ભેગા થાય અને બધા મોટા વડીલો બધા ખુરશી માંખી અને બેઠા હોય કોઈ ખાટલા નાખીને બેઠા હોય કોઈ ખુરશી નાકીને બેઠા હોય અને અઇ બધા પાડોશીઓ ના દીકરા દીકરીઓ ત્યાં આગળ રમ તા હોય એવી મજા આવે કે મોટા વાતો કરે અને નાનાઓ રમે એટલે પછી એમાં કોઈ ના મમ્મી ઓ વચ્ચે ના હોય મારા છોકરાને કેમ આમ કર્યું પણ બ બધા બિંડાસ રમતા હોય ઠપ્પો રમતા હોય અરે લાઈટ જાય ને તો એ બધા બાર બેસે અને પછી એમ કે ચલ આજ તો રમવાની મજા આવી જશે. અરે થઠપ્પુ રમે, નાંગલવેલ રમે, કેટલી જલસા કરતા નાનપણ માં અને અમે તો એાન પણ મને યાદ આવે કે બહાર નું બહુ જમવાનું નહોતું પણ હ ઉનાળો હોય અને ગોળા વાળો આવે તો પપ્પા એમ કે ચાલ બેટા ગોળો ખાવો છે. તો એમાંય આનંદ પામતા જ્યારે અત્યારનું જીવન કેવું થઈ ગયું છે જંક ફૂડ વાળું થઈ ગયું છે. તમે જોઓ આપણને એમ થાય કે ઓ હો હો આના કરતા તો આપણું નાન પણ બોવ જ સારું હતું મારી બેબીને તો અમુક ગેમની ખબર પણ નહી હોય હવે મને એમ પસ્તાવો થાય છે કે મે કેમ આવુ કર્યું છે. એટલે હું મા અત્યારે મારી જાતને સુુધારુ છું અને મારી બેબીની ગેમ તરફ વાળું છું. હું એને થોડી વાર બેસી કે હું એમ કવ ચાલ આપડે બે સાપસી રમીએ આપણે બેઠા બેઠાની રમત હવે આપણી ઉંમર થઈ ગઈ હોય તો બેઠા બેઠા ઠાની રમત રમાડું સાપસીડી રમાડું આંધળો પાટો રમાડું એને કે ચાલ આપડે બે એકલા છીએ ને તો કઈ નઈ તો આંધળો પાટો આપડે બે તો રમી જ શકીએ છે મારો પાટો બાંધ દે અને તારી તાલી વગાડવાની તો હું એ રીતની ગેમ રમાડું એ બધી જે આપણી પેલાની ગેમો હતી ને એના હિસાબે આપણે કસરત એ થઈ જતી આપણા શરીરની અને રમત એટલે જોતો ત્યારે બોવ આપણા વખતમાં બો બીમારીઓનો અત્યારના તો નાનપણથી બીમારી આવી ગઈ છે એનું કારણ શું કે બેઠા બેઠા મોબાઈલ જોવાનુ બેઠાળું જીવન શું કેવું તમારું એ બાબતે
બોવ ખરી વાત છે બેન હું તમારી વાત સાથે એકદમ સહમત છું. બાળકો ઉપદેશ કરતા આચરણથી વધારે માને છે. એટલે આપણેે પણ બાળક બનીને એની સાથે રમવું જોઈએ. આપણેે તો કેટલું નાનપણમાં રમતા બગીચામાં જતા અમે તો બગીચામાં જઈએ ત્યાં પછી ઓલું ધમાલ ધોકો ધમધમ થાય એ રમીએે અડવાંદા રમીએ પછી ત્યાં બધું મમરાને ડુંગળીને બધી વસ્તુ ભેળની લઈ જઈએ. અને ત્યાં ભેળ બનાવીએ અને ભેળ બનાવીને બધા સાથે એક માંથી તે છાપું પાકી હોય ને એમાંથી આમ હાથેથી જ ખાવાનું ચમચી પણ નઈ હાથેથી ખાઈએ એટલી મજા આવે રમીને પાછા આવે એટલે એ થાકી ગયો એટલે થાકીને સીધા ને ફરી પાછું સવારે ઉઠી ને નિશાળ ને બધું હોય. પણ ત્યાંથી આવીને નિશાળેથી આવીને અમે બહાર જ રમતા હો માટી કામ કરતા મોતી પોરવતા અલગ અલગ પ્રકારના ફૂલડા પૂરવીને ગજરુ બનાવતા આવી બધી રમતો પણ રમતા પછી ઘર ઘર રમતા ઢીંગલીથી રમતા ઢીંગલી ને તૈયાર કરવાની એને નિશાળે મોકલવાની આવી બધી રમત રમતા શિક્ષક શિક્ષક રમતા પછી બધા જાજા બધા ભેગા થાયએ તો ખોખો લંગડી કબડ્ડી આવું બધું પણ રમતા પછી ઓલા પેલા જાગરણ આવે ત્યારે તો અમે આખી રાત જાગવાનું હોય એટલે ઘર ના બધા જ ભેગા થઈએ. અમે તો દસ જણા છીએ વડીલો છે એ સુઈ ગયા હોય બાકીના અમે આઠ જણા છીએ એ અમે પત્તા રમીએ અલગ અલગ પત્તાની ગેમ રમવાની પછી નવો વ્યાપાર રમવા વાનુ ચોપાટ રમવાની બોવ મજા આવે અને મારા નાનીમાંને ત્યાં અમે જઈએ એટલે આમ મારા કઝિન ના નાની માં એને ત્યાં અમે જઈએ. તો પછી ત્યાંય તેમાં આખો દિવસ ચોપાટ રમતા પછી ઓલું પત્તા રમીએે પત્તામાં જો ઓલું હાથ કરવાની રમત રમી કાચા ફૂલ આખો દિવસ ક્યાં જતો રે ને એજ ખ્યાલ ના આવતો બોલો બેન પણ હવે આવું કશું રહ્યું જ નથી તમારું શું માનવું છે.
બોવ સાચી વાત કીધી બેન તમે તમારી વાત સાથે હું ખુબ જ એગરી છું કે હવે આમાંની કશી વસ્તુ રહી નથી તમે કશો એ આપણે પેલા ચોખા ચોપાટ રમતા હવે એ લોકો કરી નાખ્યો છે સેમાં હવે તો એમ કે કે મમ્મી આપડે મોબાઈલ માં જે ગેમ આપી એ રમી છે ચ મારે સાથે મોબાઈલમાં રમને ના એવું ના હોય આપડે એને કેવું પડેચલ ચોપા છે પછી સાપ સીડી છે એ બધું બેસીને પાસાથી રમીએ મોબાઈલ ની મ છોડવાની જરૂર છે પણ બે આનું બધા ન મૂળ છે ને અત્યારની આ જે જી ચલ આવી ગયું છે ને બધું ઈ છે અને એક મોબાઈલ છે અત્યારના જેમ આધુનિક જમાનો થતો જાય છે એમાં આપણો જીવન ન પાછળ થતોું જાય છે પણ હજી જો બા બાળકોના માતા પિતા સમજે ને તો જ પાછો લાવી શકે એમ છે નાનપણથી જો એ લોકોને રમત ની ટેવ પાડે બાર રમવાનું ઘરમાં રમવાનું મોબાઈલ નહી આપવાનો ઈ બધી જો તે પડે ને તો જ આ બધી ગેમો બચે એમ છે નહી તોર રાત થી તમે દસ વર્ષ પછી જો કોઈને અમુક નામે નહી આવડતા હો ખોખો તો એમ કેશે એને શું કેહેવાય અમને તો આધડો પાટો ઈ શું કેવાય અમને તો એ ખબર જ નથી કઈ વાતની એવું થઈ જવાનું છે બેન આપણે કહીએ છીએ કે આપણું બાળપણ કેટલું સારું હું તો માનું છું તમે કીધી વાત બહુ સાચી છે કે અમે ઘર ઘર તાર બાજુળની બેબી હોય આપણી બેન પણ હોય તો કોકઈ ન ઢીંગલો લઈ આવે હું મારી ઢીંગલી લઈ જતી પછી બે ના લગ્ન કરાવતા એવું અમે રમતા પછી ખોટે ખોટે અમે એમ કહીએ ચલો હું મોટી દીદી છું તું નાની દીદી છુ તો ખોટા આપડા બમ્મી ઓ જે આપણને ખબર માટી ના ઓલા રબકડા લાવી દી બધા એમાં છે ને ખોટો ખોટો એમાં ચૂલો હોય તાવડી હોય મ કે ચલો અમે આના ઉપર રસોઈ બનાવીએ એમ કરીને ખોટે ખોટે બધા રસોઈ બનાવતા કેવી મજા આવતી બેન કેમ થાય કે આ હા અમે બધા ઉનાળામાં બધા બે ચાલીસ જણ હતા તો અમે કઝિન સિસ્ટર ને બ્રધર થઈ અમે પંદર જણ થતા બેન તો એ અમે બધા બપોર રાખી એક જાઝડવા નીચે છે ને મારા મમ્મી ની કે કાકી ની સાડીઓ બાંધી અને નીચે બધ રમતા અને પછી એક મોટો ૂલો હતો અમે આંધળ પાછળ જેમ તેમ કરી સમય અને બધા હિચકા ખાતા હવે તો જુઓ તમે બગીચાઓમાં કઈ રું નથી અને જો સરકાર બગીચાઓ સરસ બનાવે તો પબ્લિકડી નાખે છે એટલે આ જે બાળપણ હતું ને બે એ બાળપણ જો પાછું આવી જાય હું તો એમ કહ કે તો તો કેવી મજા આવી જાય આપણને શું કેવું બારું
બેન તમે જ્યાં હિંચકા ની વાત કરી ને એ ઉપર થી મને યાદ આવ્યું અમે પણ આવી રીતે હિંચકામાં બે અમારા ઘરે એક મોટો હિચકો હતો એમાં બેસતા અને વળી પછી અમે ઝાડવેર પણ હીંચકુ ઓલો બાંધતા ટાયર થી બાંધીને એમાં અમે હિચ હિચકતા બહુ મજા આવતી એમાં સાથે અંતાક્ષર રમતા હિંચકા ખાતા ખાતા ક્યારેક હિચકા ખાતા ખાતા કંક નાસ્તો કરતા એમાં બહુ મજા આવતી હોય બેન
સાવ સાચી વાત છે હ્મી તમારી સાથે વાત કરી અને આ બાળપણ યાદ કરીને મને બહુ જ આનંદ છે બેન હવે આવું કઈ હશે ને તો હું તમને ચોક્કસ યાદ કરીશ હ અત્ય્યારે થોડું કામ છે ને બેન પછી હું ફોન કરું આવજો હો બેન
આવજુ